હ.
જય શ્રી કૃષ્ણ.
જય શ્રી કૃષ્ણ.
કેમ છો બસ મજામાં તમારો ફોન હતો.
હ મે ફ્રી થઈ તો સારો અમે મેસેજ કર્યો મે. તો તારી ભાભી નું ખાસુ વજન ઉતાર્યું. કેવી રીતે ઉતાર્યું છે પણ.
એમનો તો કેટલો હતો ચો ચોવીસ. ચોવીસ થી છવ્વીસ કિલો વજન ઉતાર્યો એમણે તો. બસ એ પણ કઈ જીમ વીમ નથી કર્યું કેમકે તો જીમ ગયા ન તો જીમ એમને ના પાડી. કે તમારું તો એકસો આઠ કે એકસો દસ કિલો વજન હતુ ન. તો એમને કીધું કે ના પેલા તમે વીસ થી પચીસ કિલો ઓછો કરો પછી તમને જીમ બોલાઇશું. કે મશીનને એવું બધું તમારું વેટ લઈ ના શકે.
તો જીમ વાલા એસ કરહે છે એમ કેવ છે.
હા એ ગયા તા ન જીમ આપડે અહિયાં પાછળ વાડી જીમમાં જ ગયા તા. પછી નારાયણપુરા જીમમાં ગ્યા. ચાર જીમમાં જ જઈ આવ્યા આ ડીમાર્ટ વાળી જીમમાં એ જઈ આવ્યા પર એમને શું ના લીધું. એમને કીધું કે ઓવર વેટ હોય ન તો મશીન ઉપર ચાલવાનું પણ નઇ. પેલું હોય છે ને.
હા બોવ
બધી એવી મશીનો પર કે કે ના નહી થાય તમારે. કે સો ની અંદર હોય ને તો ઝીમ કરાવે સો થી ઉપર હોય તો એ નથી કરાવતા. એટલે ત્યાંથી એમને કીધું કે છે ને તમે થોડું ડાઇટ કરીને વોક કરીને કરો. તો હવે તો એમને એમને જો સવારે છે ને. પાંચ વાગે ઉઠે છે પાંચ વાગે ઉઠી ને પેલા તો ચાલવા જાય છે. દોઢ કલાક ફિક્સ છે કાનમાં ઈયરફોન નાખીને. સોંગ ચલાવતા ચલાવતા ચલાવતા નીકળી જાય છે એવું નથી કે આ બાજુ જવું છે ચાલતા ચાલતા ચાલતા જ્યાં પહોંચી જાય. એમને હું પૂછું ભાભી તમે કઈ બાજુ જાવ છો એકે એવું નહી. વિચારવાનું.
હમ.
બૂટ પહેર્યા અને કાનમાં નાખ્યું ચાલતા જ જવાનું ચાલતા જ જવાનું જે બાજુ નીકળ્યા.
ઘરેથી ઘરેથી નીકળી જઓ ધ્યાન ના રાખો કે. ઘરેથી નીકળી જાઓ.
નીકળી જ જવાનું અને એવું થાય ને કે. છ વાગી ગયા સવાર છ વાગ્યા એટલે પાછું ત્યાંથી ઘરની બાજુ ફરે.
હા.
પાછું આઈને પેલું ગ્રીન ટી લે. ચાય છોડી દીધી છ વાગ્યા પછી એ જમતા નથી અને લોટ છોડી દીધો કાકડીને બધું ખાય છે. આમ જો ને તો એમનું ડાઈટ પ્લાન જ તમે જો ને તો દસ હજાર રૂપિયા મહિનો થાય. પછી નાસ્તામાં ઓટ્સ ખાય નાસ્તો કમ્પલસરી ખાવાનો અને એવું નથી કે આમ હમ ખબર છે કે છે કે ડાઇટ કરો એટલે મરી મરીને જીવો ના ના એવું નથી એ શું કેવાય ચાણો આવ્યો હોય પણ બનાયો બધું ધરાઈને ખાજે છુંદાણા ના ઢો ડોસા બનાવે છે લોટ નથી ખાતા બિલકુલ પણ મે મેંદો નહી
અને મારે ઘરે બાજરીના મમરા ના
હા એ મારા ભાભી એ જ શીખવાડ્યું હતું હા મમ બાજરીના હા બાજરીના મમરા જવના
હમ હમ હમ
રાગી મમરા નું પેલું મુરમૂરે બનાવી ને ખાય છે એમાં એ તેલ બિલકુલ નહી એર ફ્રાયર માં બનાવે છે સમોસા ખાય બનાવે પર કયા રાગી ના લોટના. મેતો બિલકુલ નથી ખાતા. હા સમોસા રાગીના લોટના. બધું બધું જ ખાય છે. બટાકા છોડી દીધા, ઘઉં છોડી દીધા, લોટ છોડી દીધો. પણ તોય મસ્ત મસ્ત વસ્તુઓ બનાવે છે પેટીસ બનાવે છે ફાઈબર ફૂલ લે છે, પ્રોટીન લે છે. મગ હોય ને મગ એને કેવું પલાળીને મૂકી રાખે. પછી આપણે ને ફૂલ ઉગાવીએ છીએ ફણગાવેલા મગ કહીએ. એ એ શું કરે સવારે એટલે પેલો જે વઘારી જ લે ત્રણ ચાર દિવસ ખાય ને એટલા એ ફ્રીજમાં બગડતા નથી. હું તો બીજા દિવસે નાખી દઉં છું. કઉ છું બગડી ગયા હવે નથી ખાવા.
ના તો મગ ને એક દિવસ પલાળી રાખવાનું છે.
એ સવારે મગ પલાળે આ જો સવારે મગ પલાળી દે આખો દિવસ. પછી રાત્રે છે ને એને કોથળીમાં કે કોઈ હોય ને
કપડાની
કોટન દુપટ્ટો કે એવું કપડા નું એમાં એટલે બીજા દિવસે સવારે એકદમ લાંબા લાંબા ઉગી જાય રાતની આખી રાત. મા પછી એને છે ને ડબ્બામાં ભરી દે. એની પછી ચાટ બનાવે હે.
હમ એક દિવસમાં હુ થઈ જાય?
હા સવારે આખો દિવસ પલળી જાય છે હા હા સવારે આજે પલાળી દો તમે સવારે સાત વાગતા સાંજે સાત આઠ વાગ્યા પછી એને છે ને કોટનના હોય ને એમાં ભરાઈ બાંધીને મૂકી રાખો ઢાંકણું લઈને કાલે સવારે બાર કલાકમાં તો એકદમ લાંબા લાંબા ઊગી જાય છે પછી એને ધોઈને એર ટાઈટ ડબ્બામાં ભરીને મૂકી દેછે. જયારે એમને ખાવું હોય ને ત્યારે એ બનાવી દે છે. હુ કેહેવાય નીંબુ કાકડી, ટામેટું, સલાડને નાખીને. હમ્મ હા. પછી આપણે પેલું નથી આવતુ ખાઈએ છીએ ડાઇટમાં. નામ ભૂલી ગઈ છુ ઓટ્સ ઓટ્સ
ઓટ્સ હા.
બનાઈ તી એ પણ બહુ મસ્ત હતી.
વગરની
મીઠા વગરની.
ખવ સે ને મીઠામાં આમ ખાંડ વાંડ બધું બંધ કરી દીધું કોઈક વખત મિશ્રી લે તો લે નહી તો ગોળ
તો પછી ખજૂર આમ કવ છ ના આમ બધું ખાવે પર બધું પ્રોટીન વાળું.
ઓકે કહે શે ને કે એક બોડીમાં જ જાદા પ્રોટીન થાય તો નહી હારું સારી ની રહેતી વો બી
પર એનું વજન છે એનું જે ટલું આપણું વજન હોય ને એનું દસ ટકા પ્રોટીન આપણને લેવું જ પડે છે. એટલે એમનું હવે એકસો આઠ કિલો છે એટલે એમને એકસો અસ્સી ગ્રામ તો પ્રોટીન જોઈએ. એટલે પ્રોટીન ને લે રોજ એટલું લે ફાઈબર પેલે પવાય ખાય પછી પેલા ચણા નથી આવતા આપણે છોલેલા એ બધા નાખ ખી ને આખું ચવાણું બનાવ્યું મને ખવડાયું તું મે તમને મોકલ્યું તું મેં બનાવ્યું તું એ તમે ચાય જોડે ખાઓ આપણને ની ચાય જોડે ભૂખ લાગે છે તો આપને ખારી ટોસ બિસ્કિટ મમરા એવું બધું ખઈએ એ તો ના એ કઈ ની મેદો લોટ ચોખા ને બટાકા એ તો બિલકુલ જ છોડી દીધા છે ઢોસા બનાયા તોય હું કઉ છું ન પેલો મુરૈયો આવે ન મુરૈયાના આખું પીસી ને મિક્સર માં એનુ બનાઈને એના ઢોસા બનાયા એના ઉત્પમાં બનાયા. પછી સૂજી બનાવે છે સૂજી ના બનાવે છે થેપલા બનાવે ઉત્તપમા બનાવે છે. વસ્તુઓ તો એ ફોટો મૂકતા રે ને એટલે એવું થાય કે હાય આટલું સરસ સરસ ડાઇટમાં ખાવાનું મળત તુ હોય તો પર બસ આપણને મન તો બનાવવાનું આળસ આવે.
સુૂજી નો થેપલો કેવી રીતે.
હે સુજીના થેપલા એમને મને મોકલ્યા હતા સરસ હતા ઉત્પમાય એ સરસ હતા થેપલાય હતા. એને લોટ બાંધીને કર્યુંતું રાગીનો ને આ સૂજી નો.
હા હા રાગી નો લોટ નાખી ને.
રાગીમાં સ સુૂજી નાખીને પછી ટામા ટમાટર ને બધી વેજીટેબલ તો બધી જ ખાય છે પત્તા ગોબી બધી વસ્તુઓમાં વેજીટેબલ નાખ ખે જ છે એટલે એમને સુ પ્રોટીન ને એવું બધું મળે. છે. એમનું જોયું ગળું જોયું મોઢું જોયું એકદમ નાનું નાનું દેખાય છે. ને પચીસ કિલો વજન ઓછું કર્યું એટલે દેખાઈ આવે છે.
બહોત બડી વાત છે, હો પચીસ કિલો તો
અને એ પણ કેટલા ચાર મહિનામાં પચીસ કિલો ઓછું કર્યું છે. ચાર ચાર મહિનામાં એમની બર્થડે ગઈ ને ફેબ્રુઆરી માં એટલે એમને એવું કીધું કે બસ આવતી બર્ડે સુધી મારે સિત્તેર સુધી પહોંચવાનું છે. એ કે મારે પચાસ કિલો ઓછું કરવું છે.
આમે ને ફો ફો ફોટો ફોટો જોયા મેને. તો અ તો તારી બાકી છે તો કેવી રી તે એટલું વજન ઘટાડી દીધું.
હમમ હમ્મ સાંજે પાંચ થી છ ઝુંબા કરે છે. આપણે તો એવું કહી હાય ઝુંબા કરાવવા કોઈ લઈ જાય ને ક્યાં જઈએ, ક્યાં પૈસા ભરે, ના ના એવું કઈ નહી યુ ટ્યુબ ચાલુ કરીને, ટેપ ચાલુ કરીને રૂમનો દરવાજો બંધ કરીને કોઈ આવ્યું હોય, નહી આવ્યું હોય પાંચ વાગતા એમનું તો બસ ચાલુ થઈ જાય ટેપ. ટેપ ચાલુ કરીને યુટ્યુબ ઉપર જાણ ના વગાડે ગીતો વગાડીને. ઝુંબા કરે જ છે. ક્યાંય જમણવારમાં નથી આવતા કોઈ નુ ફંક્શન હોય ન
હમ હમ.
તો નથી આવતા. કેમ કે કે મને તો ખાવું જ નથી પછી હું શું કામ આવું. મારે તો ખાવું જ નથી એ ટલું ડાઈટ કરે છે, કે આ બધું હા બધું અને આમ જોઈએ તો બધું ખાય છે.
આમ જોય તો બધું ખાય છે, આમ બધું છોડી દીધું.
હા સુજી ની ઈટલી બનાવે છે.
પમા બનાવે છે, એમાંય બહુ ભરી ભરીને વેજીિટેબલ. કે પછી એવું જ નહીં કે હા ઉટબા બનાવી દીધું તો કોરું ખાઈ લીધું ના એની જોડે પછી નારિયળની ચટણી બનાવેલી ચટણી બનાવે.
વ્રતના ઢોસા બનાવે આપણે વ્રત હોય ને મોટા વ્રત કરવાના હોય ત્યારે હું કઉ ભાભી હવે તો શું ખાસો દીદી. તો કે ભાભીને, તો કે હું તો ઢોસા બનાવીશ. ડોસા? હા હા, એટલે ઢોસા બનાવ્યા તા વ્રતમાં એ
તમે ડાઇટ પ્લાન ડાઇટ પ્લાન મોકલો ને મને.
એ તો ખાલી મોઢા થી કે હું એમને કઉ ને મને ડાઇટ પ્લાન મોકલો. તો એ કેહેશે આજે આ ખરી લો આજે આ ખાઈ લો અને આપને જ્યાં બ ટાકા ખાઈએ ને એની જગ્યા એ કેળો વાપરે. ઢોસા બનાવીએ તો ને બટાકાનો મસાલો નાખીએ છીએ.
એટલે કેળા નો મસાલો નાખીશ, તોય હું ચલો પૂછી જોઈશ ભાભી ને કે હોય તો હું મોકલું હે.
હા હા ચલો મળીએે પછી. હા જય શ્રી કૃષ્ણ.